કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ. હું મજા છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું.
અ આજે આપણે એક અમ. શ્રદ્ધા વિશે વાત કરીશું કે આપણે મૂળ એવી પ્રત્યેની આપડી જે શ્રદ્ધા હોય છે. અને વિશ્વાસ હોય છે એ આપણી સમાજની અમૂલ્ય ધરોહર છે. આપણે બધા જ પ્રાચીન સમયથી આપણને કોઈ પણ સમસ્યા આવે ત્યારે આપણે આપણા કુલદેવીનો વહન કરીએ છીએ એ આપ ઇતિહાસમાં પણ જોયેલું છે.
હ આ તો બહુ સરસ ટોપિક છે વાત કરવા માટે અને આ તમ તમે એકદમ સાચી વાત કીધી કે કોઈ આપણા જે પણ હોય આપણે આપણા લાઈફમાં હ દરેક જગ્યા આપણે કુળદેવી માને મા ન્યા જ કરે છે.
બિલકુલ કુલદેવી માતા એ આપણને શક્તિ પ્રદાન કરે છે રક્ષણ અને સમૃદ્ધિ નું પ્રતિક માનવામાં આવે છે કોઈ પણ મુશ્કેલી આવે તારે લોકો કુલદેવી માતા ને પ્રાર્થના કરે છે અને એમનાથી એમને માનસિક શાંતિ અને પણ પ્રાપ્ત થાય છે.
હા, કુળદેવી માં આપણા કુળની આરાધના વિદ્યા દેવી છે. દરેક કુળની પોતાની અલગ કુળ દેવી હોય છે અને દરેક પરિવાર. તેમના પ્રત્યે અકૂટ શ્રદ્ધા અને ભક્તિ રાખે છે. કુળદેવીને પરિવારની રક્ષક. અને સુખ સમૃદ્ધિ આપનારી માતા પણ માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય જેમ કે લગ્ન નામ કરણ, ગૃહ પ્રવેશ અથવા નવા વ્યવસાય ની શરૂઆત પહેલા અ કુળદેવી નું નું સ્મરણ કરવામાં આવે છે અને તેમના આશીર્વાદ લેવામાં આવે છે.
બિલકુલ, અને ઘણા પરિવાર વાળાઓ તો દર વર્ષે કુલદેવી માતાના મદિરે મદિરે જઈને આશીર્વાદ લે છે અને દર્શન કરી કરવાની પણ પરંપરા. હોય છે. આ પ્રસંગે આપણે બંધ આખો પરિવાર એકત્રિત થાયને અને અમ જેનાથી અ અ એ બાળકો અને પોતાના વંશ પર આપણા પરંપરાની જે જાણકારી મલે છે. બધા જ કુલની જેમ કે કહેવામાં આવે છે કે, અલગ અલગ કુલદેવી માતા હોય છે. તો અ આ આનાથી આપણે આપણા જે સંસ્કારો છે, એ મજબૂત બને છે.
એકદમ સાચી વાત છે તમારી. જો આપણેે કુળદેવી ની ઉપાસના રાખીએ. તો આપણને સત્ય, દયા, કરુણા, અને સદાચાર ના માર્ગ પર ચાલવાની પ્રેરણા મળે છે. વડીલો બાળકોને કુળદેવીનું મહત્વ સમજાવે છે, જેથી આપણી પરંપરા અને સંસ્કૃતિ પેઢી દર પેઢી જીવંત રહે. અને તહેવારો અને અ વિશેષ પ્રસંગો એ કુળદેવીની વિશેષ પૂજા. કરવામાં આવે છે.
બિલકુલ, આપણી સંસ્કૃતિ આપણને શીખવે છે કે આસ્થા સાથે માનવતા અને સારા કર્મો પણ એટલાજ જરૂરી છે, કુલદેવી માતાની ભક્તિ એનો સાચો અર્થ એ છે કે, આપણે અ આપણી જે અનૂટ છે, એમના પ્રત્યે એ આપડે આપણને આપણને મ જોઈએ, અને આપણને અ જ્યારે પણ આપણે કુલદેવી માતાનો અ. ધ્યાન કરીએ છીએ, તો આપણા અંદર એકદમ નવીન ઉર્જા અને અ ન સકારાત્મકતાનો પ્રભાવ વધારે વધારે થાય છે જે આપણા જીવન માટે બઉજ સારું છે
એકદમ સાચી વાત છે તમારી આપણે કુળદેવી નો રાખેલી શ્રદ્ધા ભક્તોને આત્મવિશ્વાસ હિંમત અને આશા આપે છે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે લોકો માતાજી ને પ્રાર્થના કરીને માનસિક શક્તિ મેળવે છે કુળદેવીની ક્રિપા થી પરિવાર સુખી રહે સૌનું કલ્યાણ થાય અને જીવનમાં શાંતિ તથા સમૃદ્ધિ આવે એવી સૌ પ્રાર્થના કરે છે, તેથી કુળદેવી માં માત્ર એક દેવી નથી, પરંતુ આપણા સંસ્કાર પરંપરા, શ્રદ્ધા અને પરિવારનું એક એકતાનું પવિત્ર પ્રતીક છે.
બિલકુલ. જોયું છે કે, કેટલા બધા જયારે તહેવારો આવે છે, કોઈ પણ મોટા-નાના તહેવારો ના આવે. કોઈ પણ ત્યારે આપણે બધા કુટુંબના બધા લોકો મળીને અ કુલદેવી માતા પ્રસાદ ધરાવે છે. પ્રસાદ અલગ-અલગ પ્રકાર નો બની શકે છે, જેમ કે સુખડી, લાપસી બુદી, ચુરમો. શ્રીફળ મીઠાઈ અથવા ફળ નો પ્રસાદ આપડે ધરાવીએ છીએ અને ને અ આપણેે ખુબ પરંપરાગત રીતેથી અ આટલી બધી વાનગીઓ બનાવીને અને અ માતાજીને પ્રસાદ ધરાવી એ છે તો પરસાદ નો પણ એક વિશેષ મહત્વ છે કે આપણે ક્યારેક પણ અ ભગવાન ની શ્રદ્ધા કરતા હોઈએ કોઈ પણ એમને અ શુદ્ધ મન થી યાદ કરતા હોઈએ તો એમને આપણે પ્રસાદ ચઢાવીને પ્રસન્ન કરવાની અ પ્રસન્ન કરીયે છે એમ
હા અને તેમજ આપણા જીવનમાં સુખ અને દુઃખ બંને આવે તો પણ આપણે કુળદેવી માચ પાસે જઈએ મુશ્કેલ સમયમાં લોકો કુળદેવી નું સ્મરણ કરીને માનસિક શક્તિ અને આત્મવિશ્વાસ મેળવે છે શ્રદ્ધા વ્યક્તિને હિંમત આપે છે અને સારા કાર્યો આ કરવા પ્રેરણા આપે છે. કુળદેવીની ઉપાસના ના કારણે આપણે સત્ય, દયા, કરુણા વિનમ્રતા અને સારા માર્ગ ચાલવાનું શીખીએ છીએ. ભક્તિ સાથે સારા ધર્મ કરવાથી જીવન વધુ અર્થપૂર્ણ બની જાય.
બિલકુલ અને આપણે જોય જોયું છે કે આપણા જે વડીલો છે એ લોકો પણ પહેલાથી જ કુલદેવીનું કેટલું અ કેટલું મતલબ એમને મહત્વ આપતા હતા. આપણા હિન્દુ ધર્મમાં તો બહુ જ માન્યતા છે કે આપણને બહુ જ મતલબ માતાજીની ભક્તિ કરવાનું આપણને કેટલા ઉદાહરણ કારણો પણ જોવા મળે છે એક હુ જોઈએ તો કે બધા જે લોકો છે એ એમના જીવનમાં માતાનું બહુ જ મહત્વ અનોખુ સ્થાન હોય છે તો પણ એ એના સ્થાન પણ એમનાથી પણ ઊંચા સ્થાન પણ જ બિરાજમાન છે.
હા એકદમ સાચી વાત તમારી અને આ આજના આધુનિક યુગમાં પણ કુળદેવીનું મહત્વ જરાય ઓછું થયું નથી, લોકો ભલે દેશ વિદેશમાં રહેતા હોય પરંતુ પોતાના કુળદેવી પ્રત્યેની શ્રદ્ધા જાણવી રાખે છે. તહેવારો અને ખાસ પ્રસંગો તેઓ દર્શન કરવા જાય છે. અથવા ઘરમાં પૂજા અર્ચના કરે છે. આ પરંપરા પરિવારને પોતાની મૂળ સંસ્કૃતિ સાથે જોડીને રાખે છે. અને સંબંધોમાં પણ આત્મીયતા વધારે છે.
બિલકુલ. એ તો બિલકુલ સાચું કીધું અને આપણે જોઈએ તો નવરાત્રીમાં બધા જ લોકો અ પોતાની કુલદેવી માતાનું આવાહન કરે છે, પૂજા પાઠ કરે છે, ભક્તિભાવ કરે અને એમને અ એમના દર્શને જઈને અ પોતાના પરિવાર વાળા બધા મળીને આશીર્વાદ પણ પ્રાપ્ત કરે છે. તો કુલદેવી માતાને સાચા મનથી જો આપણે યાદ કરીએ તો આપણે કોઈ મુશ્કેલાતની ઘડી હોય છે એમાં પણ આપણને બહુ જ હિંમત મળે છે.
હા હું તમારી વાતથી એકદમ સહેમત છું‌‌. તેથી જ કહી શકાય કે કુળદેવીમાં આપણા જીવનમાં શ્રદ્ધા, વિશ્વાસ, સંસ્કાર, એકતા અને આધ્યાત્મિકતા શક્તિનું પ્રતિક છે. તેમના આશીર્વાદથી જ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધ પ્રાપ્ત થાય એવી દરેક ભક્તિની ભાવના હોય છે. તેથી આપણે કુળદેવી પ્રત્યે હંમેશા આદર ભક્તિ અને કીતજકતા રાખવી જોઈએ તથા આપણી ધાર્મિક અને સંસ્કૃતિ પ્રકૃતિક પરંપરાનું જતન કરવું જોઈએ.
બિલકુલ અને આપણા કુળને જે આગળ વધારવા માટે આપણે જો ભગવાનથી આરાધ્ય આરાધના કરીએ છિએ તો બધા મળીને જો એમને સારી રીતે એમનું સન્માન કરે આવનારી પેઢી માટે એ લોકો અ આપણે આવનારી પેઢી માટે આપણે કે આશીર્વાદ માંગી તો માતા જરૂર થી આપણા જે ભાવ છે એમને સમજ આપને આશીર્વાદ આપે છે અને જય્યારે પણ આપણે આપણા કુળદેવી ના સ્થાન પર જઈએ છે તો આપણે આપણને બહુ જ શાંતિનો અનુભવ થાય છે એટલે પ્રત્યેક માણસને એક વખત વરસમાં એક કે બે વખત અ પોતાના જે પણ વર્તનનું સ્થાન હોય ત્યાં એમની કુલ દેવી નું સ્થાન હોય, ત્યા આ મુલાકાત જોઈએ દર્શન કરવા જોઈએ એમની પૂજા આરાધના જરૂરથી કરવી જોઈએ.
એ આ તમારી વાત એકદમ સાચી છે અને વિચાર પણ બહુ સરસ છે આપણે કુળદેવી પ્રત્યે માત્ર શ્રદ્ધા જ નહીં પરંતુ પરંતુ સારા આચરણ દ્વારા પણ આદર વ્યક્ત કરવો જોઈએ વડીલોનું સન્માન કરવું સત્ય બોલવું જરૂરિયાત મંદો ની મદદ કરવી પ્રકૃતિ નું રક્ષણ કરવું અને સમાજના હિતમાં કાર્ય કરવું. એ પણ સાચી ભક્તિની ભાગ છે.
બિલકુલ સાચું કીધું અને આપણે જોઈએ તો આપણેે અહિયાં કેટલી બધી દેવીઓ છે. જેમનું આપણે પૂજન કરીએ છીએ જેમ કે ચામુંડા માતા કરણી માતા ખોડિયાર માતા આશાપુરા માતા આપ પ્રમાણે કેટલા બધા માતા છે જેમને આપણું આપણે પૂજન કરીએ છીએ. તો આ બધા જ માતા નો આશીર્વાદ
છે એ એમના માટે સારો આશીર્વાદ લઈને આવે છે આવે હું તો એજ આશા રાખું છું ચાલો તો ફરી આપણે જરૂર થી મળીશું કોઈક નવીન વિષય પર ચર્ચા કરીશું.
હા હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.